ગુડ મોર્નિંગ કેમ છો.
જાામે છે તમે કેમ છો.
બલો.
બસ અમણાં બેઠા છે બધા આજે નાસ્તો વાસ્ત તો કરીને આજે મેંગો શેક લીધું હમણા.
બસ અહિયા પણ એવું જ છે સેમ છોકરાઓ ગયા સ્કૂલ હવે ચાય નાસ્તા થયા બધાના.
અમારા ઘરે તો બધાની રજા છે આ માટે તો કોઈ સ્કૂલ નથી ગયા એમણા. ફાઈવ દિવસ સિક્સ દિવસ પછી જવાનું છે બધાને.
અચ્છા, કેમ શું થયું?
એ સ્કૂલ ઓપન નથી થઈ.
અચ્છા.
ખવાના છે.
અચ્છા કેમ અહિયાયા તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે હવે.
હા ઓ જગ્યા જગ્યા નું વાત છે જણ જ આજે આપને ક્રાઈમ વાત કરવાની છે. કેતના બધી ચોરી છે. લાગે બધું ચાલી રહી છે ને.
હા ચોરી ચકારી ચાલે છે. કેટલી જગ્યા બધા કિસ્સાઓ થાય છે. કેટલી જગ્યા આગ લાગ ગે છે. એટલું બધું આવે તો કિસ્સાઓ થતા છે હવે દેશમાં.
હા તો છે. ઘણા બધા જગ્યા જો તમે જો કે ઘણા બધા છે. બધા માટે એક જગ્યાએ હું સાંભળી એક જગ્યા શું થીયું તું રાતે ઘણા બધા લોકો ચોર ગયા હતા. રાતે કોઇ ચોર એમના ઘરે આવી ગયા હતા. ને ચોર શું કરતા તને સ્પ્રે નાખ્યું હતું એમના બધા ઉપર. પછી એમને કાઈ ઘર ને કાઇ ને કાઈને ખબર નથી પડી. કોઈને આ ખબર નથી પડી. કે ભઈ એમને શું કરવુંછ. શું નથી કર્યું ને મોર્નિંગમાં જયારે ઉઠ્યો ને ત્યારે એમને જોયું.
હા. એ તો બરાબર.
હા ત ચે બધું લઇ ગયા હતા. પછી જ્યારે એમને એવું લા બધા ચક્કર આપતા પછી એમને પો પોલીસ વાળાને કમ્પ્લેન લ બધા પોસને ચૂટ પકડયુ. તેમને કઈ એમ પાસે નથી મળ્ય
હા હા.
પ એ બધી ચકું સૂ ચાલે છે સે બધું બધા લોકોને સેફ્ટી પ્રમાણે સેફ રાખવાનું હોય, અને આપણે લોક કરીને સોવાનું હોય અને ચોરનું અને ટાઈમ નું કઈ ભરોસો નઇ ને. લાઈફમાં એવું થાય છે.
હા. એ તો તમે બરાબર કેવો હવે આજકાલ તો એટલા બધા ગુનાઓ બધા વધી ગયેલા છે. જગ્યા-જગ્યા ચોરીઓ થાય છે. લૂટપાટ નામ ચાલતા હરતા ફરતા માણસો ને આમ છેતરપિંડી કરે છે, ચોરી કરી લે છે, ચેન ખેચીને લઇ જાય છે. ને આમ ઘણા જોગ આમ કેટલા બધા અપહરણ કરીને પણ લઇ જાય છે. છેેને ગમે ત્યાં છે, ને મારીને આમને આમ બધા નદી માં ને ગમે ત્યાં ફેંકી દઈ છે. કેટલા બધા આમ અ આ કેટલા બધા આમ હત્યાઓ કરે છે. હવે આજ આજ કલ તો ખબર નહ શું થઈ ગયું છે હવે તો.
હા. તો છે બધા લોકો શું છે ક કામ કરવા નથી માંગતા. આ માંગે છે કે એ બસ એમને પૈસા મીલી જાય કોઈને છોકરાઓને પકડી લો, એમને પૈસા માંગો આ બધું ચીજે થાય છે એમ લોકોને મહેનત નથી કરવી ને એને શ થાય છે કે બિના મહેનત કરી તમને પૈસા મિલી જાય. એમને તરસ નથી આવતો નાના છોકરા હોય. ઘણા બધા લોકો એ બી ઇન્સાન હોય છે. એમની સાથે તમે એવી રીતે કરો પછી તમને શું તમને લાઈફમાં તમે શું મળશે તને કઈ નથી મળવાનું, આમને તમે જી લો પાછું તમારી બી સામને આવવાની છે આ ઘણી વસ્તુ છે, તમને ઘણું બધું દુઃખ દુખ થવાના છે. તમે કેવું કોઈને તમે દુઃખ આપો પછી તમારે પાસેું ભુકવાનું છે તો એમને સમજવું પડ્યું છે.
હા એ તો બરાબર કયો. આજકાલ તો મતલબ કેટલા બધા આમ નુકસાન થતા છે આમ ચોરી તો અમ કોમન થઈ ગયું છે રોજ અહિયાં. તમે કે રોજ સાંભળવામાં આવે છે ન્યૂઝમાં અને આજ આજુ બાજુ માં એટલી બધી વાતો સાંભળવામાં આવે છે આજે અહિયાયા ચોરી થઈ આજે અહિયાયા ચોરી થઈ ઘર. દુકાન ઓફિસોમાં અને મતલબ કેટલી બધી જગ્યાએ ચોરીઓ થાય છે કાલે તો એટલી મોટી મતલબ એક જગ્યા તો છે ને આગ લાગી ગઈ છે પેલી ગાડીઓની શોરૂમમાં તો ખબર ન હવે હું શું થઈ ગયું છે એવી રીતે કેવી રીતે આટલા બધા. આગ લાગતી છે ને સ આટલા બધા કિસ્સાઓ થ ક્રાઈમ થતા છે. છેેને
ના તો તમે સાચું હો. અમારે પાસે જ છે ઘરે જ છે અહીંયા શું છે કે જે બી રહેતા હોય છે ને આ બધું કઈ ફંક્શનમાં ગયા હતા પછી એમને લોક કર પછી એમને શું છે જે ચોર છેને બહુ નિગરાની રાખે છે કે આ લોકો અહીંયા નથી એમનું લોક છે પછી રાતે જને કેટના બસે એ લોક. તોડીનેને અંદર ઘુસી ગયો હતું અને એમનું આખું સોનું લઈ લીધું અને પૈસા લ કેશ હતા ને બધું લઈ લીધું. પછી આ લોકોને ખાવા ના જ પડે. હા ભાઈ આસપાસના લોકોને બી ઘણી બધી ખબર નથી. પડી પછી એ એમની પ્રોબ્લેમ આવી ગયા કે એમના બધા પૈસા પછી એ પોલીસ ના કામ પછી એમ. કઈ રિઝો નથી મળવામં સુધી. કાઈ રિઝલ્ટ નથી મળ્યું તો આ લોકો શું છે ભાઈ લોક જોઈ ને સમજી જાય છે કે આ લોકો અહીંયા નથી અને અહંયા ચોરી કરવાની. ત્યાં ઘણી બધી વસ્તુને સમજ આવે છે અને આ ર. તમે જો કોઈની સાયકલ ઉપાડી લઈ જાય છે કોઈની બાઈક ઉપાડી લઈ જાય છે. હ ભારી ઘના બ. ક્રાઈમ છે જો તને ભલી ગયું છે. કેમ કે એ લોકો પોતે કઈ મહેનત કરવા માંગતા જ નથી. એમને શે કે જે જ વસ્તુ મને ઉપાડી લો. અને એનું બેચીને પૈસા કમાય લો. ઘણી બધી ટેવ પડી ગઈ છે એમને.
હા એ તો બરાબર. એ છે ને હવે આજ છે ને બધું આ હમણાંજ અલા ડીજી ટલ યુગ ચાલે છે ને એમાં મતલબ આમ સાયબર ક્રાઈમ ને આટલા બધા વધી રેલા છે હવે આ મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, એનાથી જ છે ને અડ તાર માણસ તો આમ ભગાઈ જાય છે. ગમે તેથી વેબસાાઈટ દ્વારા છે ને બેંક કોની બેંકોની બધી માહિતીઓ મેળવી લે છે. નકલી ફોન કોલને, મેસેજને, વેબસાાઈટને એવું બધું તો હમણાં આજકાલ એટલું બધું વધી ગયું છે. કે મતલબ આમ ની ખબર પડતી હોય એ લોકો પણ આ બધા ઈન્ટરનેટને વેબસાઇટ દ્વારા બધું ખબર પડી છે. અને પછી આટલી બધી મોટી-મોટી બેન્કોમાં ચોરીઓ થાય છે. કેટલા બધા હા ત્સવ થાય છે.
આ તો તમે સાચું કો છો આતો થાય જ છે. અને તમે જોવો તમે આસપાસ બધું છેને કે મારા પાસે રહેતા તા એને શું કર્યું. એમના કોઈ ફોન ઉપરને કઈ દીધું છે કે આ તમે શું છે હું તમને કઈ મોકલુને ઓટીપી માંગે છે. પછી એમ શું થતું ને ટવેલ્થા બારા હજાર રૂપિયા એમના ઉડી ગયા અકાઉન્ટ છે. પછી એમને ખબર એવું નથી પડી એમને લાગ્યું કે કામનું વસ્તું છે એમનું કોડે આયું છે. પણ એવી ઓકરીથી આપીને એમનું આખું ઉડી ગયું બાર હજાર રૂપિયા પછી એમને ખબર હોય પછી એમને કમ્પ્લેન્ટ આઈવી પાછું એમને જે પ્રોસેસ કરુણાના પછી કાફી જણા પછી એકદમ પૈસા આવે છે. પછી આ છે કે ક્રાઈમ છે ને તમને ઓટી કે કઈ ન કઈ લીધે માંગી લે છે. તમે તેમને આપી દો છો. એવુ પતાને શું થઈ જાય છે કાયમ એટલું બધું ભરઈ ગયું છે. તમે સમજતા નથી એને આપને અગર એવી રીતે સેફ્ટી નથી રાખીને આપને એમને નથી સાંભળવાનું. અને જે બી ઓટીપી માંગેને કાઈ ને ઓટીપી નથી આપવાનું.
હન એ તો બરાબર કેયો તેમા આ બધા એટલે જ આ બધા છે ને ગુનાઓને આ બધા ને હાદસાને કારણે છે ને આમ સમાજમાં છે ને અશાંતિ ફેલાઈ જાય છે. મતલબ છે ને લોકો એકબીજા પર વિશ્વાસ કરવાનું પણ ઓછું કરી દે છે હવે આજકાલ કોઈ એકબીજા પર વિ શ્વાસ નથી કરી શકતા કારણ કે કેમણા આજ કલ છે ને એવા એવા બધા કિસ્સાઓ થાય છે ચોરીઓ અને આમ એકબીજા પર આમ ભરોસો પણ ન નથી કરતા હવે આજ
આ તો છે. આજ શું થાય છે કે આપડા છોકરા લોકો સમજતા નથી. આપણને ઘણુ બધું કહીએ છીએ કે આજે ક્રાઈઇ નું ને તમે આ રીતે બધી રીતે સારું ચાલો. તમે આમ કરો. ઘણા બધા લોકોને સાથે શું થાય છે કે ઘરમાં જીદી હોય છે. પછી આ માનતા નથી રાત તે ગૂમે છે. ફરેે છે. પણ એમને ખબર નથી જે બી બધા ક્રાઇમ હોવાના હોયને એ રાતે વધારે થાય છે. પછી શું છે બાઈક ઉપર ગુમે છે એમની ચેન તોડી લેશે અને પર્સ છીણી લેશે. મોબાઈલ આને તો શું થાય છે કે મોબાઈલ બી છીણી લે છે તો આ ઘણું બધું ક્રાઈમ છે. તો રાતે થાય છે. પછી બધા લોકો સમજવુ જોઈએ કે રાતે ટાઈમ સુધી ઘરે આવી જવાય અને આપને ઘરમાં જે કરવુ હોય એ કરે. ટેન્શન નથી રેતી ને બહાર છોકરા લોકો બહાર ઘૂમે છે. બધી બધી ટેન્શને રે છે ને અતારે ક્રાઈમના લીધે કોઈ સમજતા નથી ને જેને કરવું એ કરે જ છે
એતો આજકાલ છે ને વધારે આ તો હમણાં બધા કિસ્સાો છે ને વધારે મતલબ હમણાં જે યંગસ્ટર હોય યુવાનો હોય એ લોકોમાં વધારે થાય છે કારણ કે એ લોકો મતલબ હમણાં છેને ગરમ આવી રીતે હોય છે વધારે એ લોકોનું મતલબ છે ને મગજ બહુ ગરમ હોય છે તો એ લોકો છે ને ગરમ મગજમાં કઈ ને કઈ કઈ ને કઈ કરી દે છે ને એ લોકોને પણ નથી ખબરતી હ છોકરાઓ પણ છે ને સ્કૂલ જાય છે ટ્યુશન જાય છે જે લોકો ના ફ્રેન્ડ વગેરે કેવા હશે બધા સારા હોય તો કઈ નઈ સારી સંગત હોય તો ગમે તેવા છોકરા હોય તો તે એ લોકો પણ એ લોકોને આપણા છોકરાઓને ફ આવી દઈ છે પછી કઈ ને કઈ આવીી તે ગમે તેવા કામ કરાવે છે ગુનાઓ કરાવે છે તેઆજ આપણે આપણા છોકરાઓને પણ બરાબર સમજાવવા જોઈએ કે મતલબ કોઈ પણ સારા ફ્રેન્ડસ હોય તો એ લોકોને જ આપણે ફ્રેન્ડશીપ કરવાની ગમે તેવા સાથેજ ફ્રેન્ડશીપ ન કરવાની, નીત શું કઈ રીત ક્યારે એ લોકો આપણને ફસાવી દેય ચ ખબર નથી આજકાલ આપણા આવું બૌજ ચાલતું છે.
આજકાલ તો તમે તમારૂ નાના નાના છોકરા બી એમજ ખવા શીખી ગયા છે. કે એમને એમને કોઈની વસ્તુ પસંદ ના આવે છે એને લઈ જાય છેને બે-બેગ પાછો પડીને લઈ જાય છે. પછી કે ચોરી ચકાવી નાના છોકરા મે એ શીખવા માંડ્યું છે કે આ બધા લોકો ટીવી જોવે છે મોબાઈલ જોવે છે એમને બધા શીખે છે અને સાથે એમને સાથે જે રહે છે એવું કરે છે તો એમને બી ઇફેક્ટ આવે છે પછી છોકરાઓને પછી સમજાવવું પડે આજે જો તમારા છોકરાને સ્કૂલ જતો તો પછી એમને કેટલી બધી ચીજ બધી ચીજ હતી લઈ ગયા હતા મારે ત્યાં ટ્યુશન પડતી હતી એક લડકી ું થું ત્યાં મારા ઘરે ઘણી બધી વસ્તુ ચોરીને લઈ ગઈ હતી પછી હું જોયું પછી મને ખબરને બેગ ચેક કર્યું ને પછી મને ખબર પડી કે એમને બેગ માં એટલું બધું સમાન છે. પછી મને આખું ને સામે જ- ખબ-ખબર નથી પડી ક્યારેય એમને ચોરી કરી લીધીછે મારા ઘરે. પછી એવીજ. તેલો છોટો નાના છોક ભાભી એવી વસ્તુ કરે છે, પ્રેમનું ઘરનું એટમોસફિયર એવું હોય છે. તો જેને શું છે જેને એમને કંયજોતું હોય છે. આ ખબર નથી પડતી કેવી રીતે એમ ટાઈમ કરે છે.
હાઆઆ એતો બરાબર જ કરા હમણાં તો દુનિયામાં બૌવ વધી ગય છે. આજકાલ તો અવે છે નાની નાછે નાની નાની છોકરીઓના પણ રેપ કેસ નેએવા બધા કેટલા થ થતા છે. હવે છોકરીઓને આવી રીતે બધા પૂરી ગેંગની ગેંગ બનાવીને આવે છે. અને છોકરાઓને બેહેલા પૂછ લાવીને અહ લઈ જાય છે, ને રેપ કરે છેને કેટલું બધું આવે આજકાલ છોકરીઓ સાથે પણ કેટલા બધું આવું બધું ખરાબ વર્તાવ કરે છે બધા.
હા તો છે પણ એમાં છે તમારે ઘરે કોઈ બી આવતુંતો ધની રાખવાની છે ચાહે કામ વાલી હોય છે. આસે તમે સમજજો કામ વાલી નો કોઈ ભરોસો નથી થત. હવે કોચ દિવસ પસી પેલા જ તે મારા સાથે કેસ હતો કે પછી, મારા છોકરાની વોચ હતી. ઇલેક્ટ્રિક વોચ હતી સ્માર્ટ વોચ પછી એ ક્યારની પાણીને લઈ ગયા કોઈ ખબર નથી પડી, પછી એમને શું કર્યું લોકેશન નાખી દીધી પછી અમને કીધું કે અમે પોલીસમાં તા આપવાના છે તો આગલા દિવસે વોચ છે ને ત્યાં લખીને મળી ગઈ હતી તો તમે જો કેવી રીતે ખબર નથી પડતી. કે કોણ ક્યાં લઈ જવના છે ને આયીને મુક પીવી દે છે મોબાઈલ માટે મોકલી દીધું એમને. પછી ક્યારે એમનું હા છે. પછી આ ઘણી બધી વસ્તુ તમારે ત્યાં કામ વાલીઓએ રાખવાની હોય તો તમે એના પાસે જાઓ તમે જો એ તમારા સાથી રહેવું પડશે. તમે નહીં રો પછી એ ક્યારની પડીને લઈ જશે. તમને ખબર નથી એટલે બધું છે કે લોકોની નિયત છે ને એવું છે કે લોકોની નિયત ક્યારે ખરાબ થાય છે.
હા બરાબર એટલે જ બસ. હવે આજકાલ તો છે ને બસ પોતાના પરિવાર નું ને બરાબર ધ્યાન રાખજો.
હા આવજે.
હમ ચાલો.
ચલો.